કેમ છો મિત્ર?
હા મિત્ર હું મજામાં છું તમે કેમ છો મિત્ર?
હું પણ મજામાં છું વેકેશન કેવી ચાલી રહ્યું છે?
હા મિત્ર હમના વેકેશન ચાલી રહ્યું છે અમના તો અમના પતવા આવ્યું તમારું કેવું અમના વેકેશન ગીયુ.
અમારું પણ સારું વેકેશન ચાલી રહ્યું છે શું તમારા પાસે સમય છે?
હા મિત્રો ચોક્કસ.
તો આપણે એક વિષય પર ચર્ચા કરીએ તો આજે આપણે જે પણ ગામડાનું જીવન છે અને શહેરનું જીવન છે તો એમના વિશે આપણે તુલના કરીએ તો હું તમને થોડું એના વિશે કહીશ કે માનવ જીવન જે પણ આપણું ગામ માનવ જીવન છે એ શહે શહેરના માનવ જીવન કરતા અલગ છે બંનેનું એક અલગ વિશેષ મહત્વ છે ગામ અને શહેર એકબીજાથી અલગ હોવા છતાં બંને બંને જે શહેરો અને ગામ છે બંને દેશના વિકાસમાં એક મહત્વપૂર્ણ ફાળો આપે છે ગામડામાં કુદરત કુદરતની નજીકનું શાંત જીવન જોવા મળે છે જ્યારે શહેરોમાં આધુનિક સુવિધાઓ અને ઝડપી જીવનશૈલી જોવા મળે છે બંને સ્થળોના જીવનમાં પો પોત આગામી વિશેષતાઓ અને મર્યાદાઓ જોવા મળે છે તો આપણે વાત કરીએ તો ગામડાનું જીવન તો જે પણ ગામડાનું જીવન છે તો ગામડાનું જીવન આપણને સરળ શાંત અને કુદરતની નજીક હોય છે અને ગામમાં આપ ખુલ્લી તાજી હવા મળે છે એકદમ ખુલ્લું વાતાવરણ મળે છે અહીં આપણે જોઈએ તો આપણને દૂર દૂર સુધી ખેતરો વિવિધ પ્રકારના વૃક્ષો છે ઘણા બધા પક્ષીઓ નદીઓ વગેરેનું કુદરતી સૌંદર્ય જોવા મળે છે આજુબાજુ ઘરની આજુબાજુ આપણે ગામડામાં ડુંગર જોવા મળે એટલે એનું એક વિશેષ મહત્વ છે પછી જે પણ ગામના લોકો હોય એ સામાન્ય રીતે ખેતી અને પશુપાલન તથા નાના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. પછી જે ગામમાં લોકો વચ્ચે એકતા અને પરસ્પર સહકાર વધુ જોવા મળે છે કોઈ પણ પ્રસંગે ગામના લોકો એકબીજાની મદદ કરે છે અહીંનું જીવન શહેરની સરખામણીમાં ઓછું ખર્ચા હોય છે કારણ કે બધું ખેતી જે પણ શાકભાજી કે વગેરે જોઈતું હોય એ આપણને ગામમાં મળી રહે છે અહીં આપણને તાજી હવા શુદ્ધ ખોરાક અને કુદરતી વાતાવરણ તથા ગામમાં એક વિશેષ વાતાવરણ જોવા મળે છે. પરંતુ આપણે જાણીએ કે ગામ ગામથી બધી સુવિધાઓ થોડીક ઓછી હોય જે પણ આપણે જીવન જરૂરિયાતની વસ્તુ હોય એ અમુક વસ્તુ આપણને ગામમાં ન મળે તો ગામમાં પણ કેટલાક રહેવા માટે કેટલાક પડકારો કેટલીક મુશ્કેલીઓ પણ હોય છે. ઘણી જગ્યાએ આપણે જોઈએ તો ગામડામાં હજી પણ સારું શિક્ષણ મળતું નથી મોટા દવાખાના ન હોવાથી આપણે જયારે પણ બીમાર પડીએ તો દવાખાના માટે શહેરમાં જવા જવા પડે છે પછી આપણને ખબર છે કે ગામડામાં રોજગારીની તકો ઘણી ઓછી હોય છે કારણ કે ત્યાં વધારે કારખાના કે ઉદ્યોગો હોતા નથી તો આપણે રોજગારી માટે આપણા ગામમાં ગામનું જીવન છોડીને આપને શહેર તરફ પ્રસ્થાન કરીને ત્યાં આપણે રોજગાર મેળવ મેળવવા પડે છે ત્યાં જઈને આપણે રોજગાર શોધવો પછ આપણે રહેવાનું પછી ત્યાં હજુ ખાવાનું એક વિશેષ પ્રકારના પડકાર એ ગામના જીવનમાં મળે છે ત્યાં પછી આપણે જોઈએ તો પરિવહન સુવિધાઓ પણ ઓછી હોય છે આપણે શહેરની તુલનામાં ગામમાં જોઈએ તો ગામમાં એક બે સમય માટે બસ કે રિક્ષાઓ ઓછા હોય છે જેથી આપણને ઘણા બધા પડકારો પરંતુ શહેરમાં એવું નથી શહેરમાં બસો સિટી બસો ચાલુ જ હોય છે રિક્ષાઓ પણ ચાલુ જ હોય છે જેથી કરીને એક જગ્યા થી બીજ જગ્યાએ જવા માટે આપને વધારે સમય સુધી વાહનોની વાહનોની રાહ જોવા પડતી નથી. અને આપડે શહેર શહેર જીવનની વાત કરીએ તો શહેર જીવન એ થોડુંક ઝડપી છે કારણ કે અહીયા આધુનિક ટેકનોલોજી વધારે જોવા મળે છે. શહેરોમાં મોટા મકાનો હોય સારી સારી શાળાઓ સારી સારી કોલેજો હોસ્પિટલો હોય ઉદ્યોગો હોય વિવિધ પ્રકારની રોજગારીની તકો પણ ઉપલબ્ધ હોય છે અહીં ટેકનોલોજી અને આધુનિક સાધનો પણ આપણને વધુ જોવા મળે છે. છાના વિશે તમે શું કેવા માંગો છો?
હા મિત્ર તમારી એ વાત સાચી છે કારણ કે મિત્ર આપડે જે જોવા જઈએ તો જે આ શહેર ના લોકો છે એ જોવા જઈ તો નોકરી કે પોતાનું જે ડેલીનું કામ હોય છે એના સાથે જોડાયેલા હોય છે. એમાં એ જે એનું રૂટીન છે તે એ લોકોનું કન્ટિન્યુ હોય છે તે દરમિયાન એ લોકોને સવારના ઉઠીને ફ્રેશ થઈને કામ પર તૈયાર થઈને જવાનું હોય છે કારણ કે એ જો કામ નહી કરે તો મિત્ર એ લોકોનું જે પરિવાર છે એનું જે ગુજરાન છે તે ચલાવી શકતા નથી પરંતુ મિત્ર જો આપણેે ગામડાની અંદર વાત કરીએ મિત્ર તો જે ગામડાના જે લોકો છે મિત્ર એ પોતાનું જે કામ હોય તે સાથે એ લોકો સંકળાયેલા હોય છે પણ એ એ લોકોનું જે નોર્મલ કામ છે એ એમાં જે વરષ દરમિયાન જે પણ કઈ કામ કરવાનું હોય છે એનો મિત્રો ચોક્કસ ટાઈમ હોય છે તો મિત્રો તમને ખબર જ છે કે જે વરસાદ આવવાનો હોય તે દરમિયાન એ લોકો લોકો ખેતી માટે તૈયારી કર ત હોય છે એમાં એ લોકોનું મન મરજી પ્રમાણે એ લોકો કામ કરતા હોય છે ને એ લોકો કામ પતાવી દેતા હોય તો એ લોકોને આરામ પણ મળતો હોય તો ને પછી એ લોકોનું જે ફેમિલી હોય છે એ લોકોનું ગુજરાન ચલાવે છે મિત્ર તો આમ જોવા જઈએ મિત્ર તો જે અ જે શહેરી લોકો છે અને જે ગામડાના લોકો છે મિત્ર એ લોકો પોતાના પરિવાર માટે જે ગુજરાન ચલાવવા માટે મિત્ર કામ ચલાવતા હોય છે પણ એ લોકોને જે રહેણીને જે લોકો કો નું વર્તન છે કે પછી એ લોકોના ચહેરાના હાવભાવ પરથી મિત્ર આપણે ખબર જ પડી જાય છે કે આ વ્યક્તિ કણો છે મિત્ર આપણે એને ખબર જ છે કે જયારે કોઈ પણ શહેરના લોકો હોય તે ગામડાના અંદર ફરવા આવતા હોય છે તો આપણને મિત્ર જોઈને જ ખબર પડી જતી હોય છે કે આ વ્યક્તિ અહીનો નથી આ વ્યક્તિ તો મિત્ર શહેરનો જ છે આવી જ રીતના જો આપણે જોવા જઈએ કે કોઈ ગામડાના લોકો કે કઈ કામ કરવા માટે શહેરમાં નીકળી પડતા હોય છે તો મિત્ર તેવા જો આપણને જોઈને જ ખબર પડી જાય જે શહેરી લોકો કે આ લોકો તો ગામના લોકો છે આવી જ રીતના જે આપડા જે હાવભાવ પરથી પણ એ લોકોને ખબર પડી જતી હોય કે આવી રીતના આપડે અ અ તુલના કરી શકીએ કે આ શહેરના લોકો છે ને આ ગામડાના લોકો છે મિત્ર પણ તમે કીધી એ પણ ખુબ જ સાચી વાત છે મિત્ર કારણ કે જો આ શહેરી લોકો હોય છે એ લોકોના માટે અલગ-અલગ પ્રકારના એવા ઉદ્યોગો કે એ શહેરમાં આવતા હોય છે તો ત્યાં એ લોકો પોતાનું કામ કરતા હોય છે મિત્ર. પરંતુ જે ગામડામાં જે લોકો હોય છે મિત્ર એ લોકો માટે ખાલી રોજગારી જે મેળવવા માટે એ લોકો અ શહેરમાં આવતા હોય છે કારણ કે જે ગામડાની અંદર આટલી બધી જે રોજગારી મળતી નથી. જો રોજગાર મળે પણ આટલી બધી મળતી નથી કારણ કે ગામડાના જે લોકો હોય છે એ આપડે આર્થિક રીતે જોવા જઈએ તો આટલા બધા વિકસેલા નથી મિત્ર. ને પણ એ વાત તો સાચી છે મિત્ર મિત્ર કે ગામડાનું જે જીવન હોય છે એ સરળ હોય છે ને તાની જે પણ જે વાતાવરણ હોય છે એ ખૂબ જ આનંદદાયક હોય છે ને શહેરના જે લોકોને હોય છે એ લોકોને પણ ગામડાનું જીવન તો ખૂબ જ ગમતું હોય છે મિત્ર પણ શું કરો હમણાં જે ગામડાનો વ્યક્તિ છે એને કમાવા માટે તો બહાર નીકળવું જ પડે મિત્ર તો મિત્ર આપણે જોવા જઈએ તો જે અ ગામડાનું જીવન છે મિત્ર એમાં એલો લોકો જે ચોમાસા દરમિયાન ખેતી તો કરતા જ હોય છે જય્યારે એ આ શહેર ના લોકો હોય છે મિત્ર એ લોકો ખેતી કે કય બીજો ઓપ્શન હોતો નથી એ લોકો બારે માસ દરમિયાન એ લોકો ન જે પણ કંપની કે ઉદ્યોગ સાથે જોડાયેલા હોય છે. એ એમાં લાગ ગી રેતા હોય છે પરંતુ જે ગામડાના લોકો છે એ ખેતી પણ કર કરતા હોય છે મિત્ર ને રોજગાર માટે કોઈ ઉદ્યોગમાં પણ થોડા સમય માટે જોડાય છે, આથી જે ગામડાના લોકો હોય છે મિત્ર એ નો અનુભવ ખુબ જ અ અનુભવ જે હોય છે, અલગ-અલગ પ્રકારના એ લીધેલા હોય છે. પરંતુ તમે મિત્ર ખબર જ છે કે જે અ શહેરના લોકો છે એ લોકો ખેતી નથી કરી શકતા જે ગામડાનો જ એવા લોકો છે કે જે બંને કામ કરી શકે છે, મિત્ર ને હાલના સમયમાં આપણે જોવા જઈએ તો અલગ-અલગ એવા નાના ગામમાંથી પણ જે અમુક એવા વ્યક્તિ હોય છે એ ખુબ જ આગળ પ્રગ પ્રગતિ કરી રહ્યા છે જેવા કે અમુક આપણે જોવા જઈએ તો જે ક્રિકેટ કે આઈપીએલમાં કે પછી અલગ-અલગ એવા આપણે જોવા જઈએ તો જે ગામડાના નોર્મલ વ્યક્તિ હોય છે, એ પણ પોતાનું અમના ખુબ જ જે આર્થિક પરિસ્થિતિ માંથી ગુજરીને એ લોકો પ્રગતિ કરી રહ્યા છે મિત્ર તો મિત્ર આ વાતને આગળ લઈ જતા તમે પણ અમ થોડી ઘણી માહિતી મને આપશો.
હા મિત્ર તમે કહ્યું કે ગામડામાં અને શહેરોના લોકોનું જીવન ખૂબ જ અલગ-અલગ છે જેવી રીતના તેમનું જીવન અલગ-અલગ છે તેવી રીતના ત્યાંનું વાતાવરણ પણ ખૂબ જ અલગ હોય છે, કારણ કે આપણે ખબર કે આપણે ગામમાં જોઈએ તો આપણને ત્યાં શાંત અને કુદરતી રીતે શાંત વાતાવરણ જોવા મળે પરંતુ શહેરમાં આપણે જઈએ તો સવાર આપણે ગામમાં ગામડામાં સવારના સમયે શાંત વાતાવરણ જોવા મળે એવી રીતના આપણે શહેરમાં જઈએ તો ત્યાં આપણને સવારના સમયે કે સાંજના સમયે ઘણો બધો ઘોંઘાટો સાંભળવા મળે છે. કારણ કે અવર જવર વાહનોની વ્યવહાર ચાલુ જ રહે છે પછી તમે કહી એવું કે રોજગારીની તકો વિશે વાત કરીએ તો ગામડાના લોકો છે એમની મુખ્ય રોજગારીની તકો જોઈએ તો એમના માટે ખેતી કે નાના વ્યવસાય છે. પરંતુ જયારે શહેરના લોકો વાત કરીએ તો ત્યાં ઉદ્યોગો છે નોકરીઓ છે મોટા મોટા વ્યવસાય છે. વગેરેમાં તેમને ત્યાં રોજગાર મળી રહે છે, અને વાત કરીએ તો જે પણ શહેર ના હવા છે ત્યાં આપણને ઘણું બધું પ્રદુષણ જોવા મળે છે કારણ કે ત્યાં ઘણા બધા વાહનો આવેલા હોય તેમાંથી ઘણા ઝેરી ઝેરી વાયુ નીકળે અને તે હવાને પ્રદુષિત કરે છે પરંતુ ગામ ગામડામાં કેવું હોય કે ઘણા ઓછા વાહનો હોય મર્યાદિત વાહનો હોય અને આજુબાજુ ઝાડવાઓ પણ વધારે હોય જેના કારણે હવા શુદ્ધ રહે છે. અને આપણે વાત કરીએ તો ગામડાની જે પણ જીવનશૈલી છે એ સીધી અને સરળ હોય પરંતુ જે પણ શહેરના લોકો છે એમની ઝડપી અને સ્પર્ધાત્મક હોય કારણ કે જો તેઓ કામ ન કરે તો એમનું જીવન પણ ચાલવું મુશ્કેલ કે છે અને સુવિધાઓની વાત કરીએ તો સુવિધાઓ એ આપણે ગામડાની તુલનામાં શહેરમાં વધારે હોય છે પરંતુ જે પણ આપણા ગામડા જીવન છે એ સારું છે અને સંબંધોની વાત કરીએ તો ગામ ગામડામાં લોકો એકબીજા સાથે હળમળીને રહે છે. પરંતુ શહેરમાં લોકો એકબીજાને વાત કરવા કે મળવાનો સમય રહેતો નથી તેઓ એક પોતપોતાના કામમાં જ એટલા વ્યસ્ત હોય છે કે તેમને એકબીજા સાથે વાત કરવા માટે પણ ઘણું સમય મળે છે સાંજના સમયે મળે છે આખો દિવસ થાકેલા હોય એટલે સાંજના સમયે તેઓ આરામ જ કરે છે અને જે પણ ગામડાનું જીવન છે ત્યાં આપણને બધી વસ્તુઓ કુદરતી રીતે મળી રહે છે જેના કારણે ત્યાં આપણને ઓછો ખર્ચો થાય છે અને જે પણ શહેરનું જીવન છે ત્યાં આપણને વધારે ખર્ચો થાય છે આટલું કહીને આપણે આ વિષયને પૂર્ણ કરીએ.